હ
હા હા બોલ.
શું કરો છો?
હલો બસ જો કઈ નઈ બેઠા છીએ.
બરાબર મને કાલે અ આપડે સ્કૂલમાંથી ફોન આયો હતો કે સર છે ને આપણા રિયુનિયન થના છે એ કે બધા જે આપણા ક્લાસમેટ છે ને
ઓહ! હા હા હા.
બધા ને સાથે.
ક્યારે કાલે કોલ આવ્યો હતો.
હા કે મને એવું કીધું કે તારી સાથે નંબર હોય ને તો એટલા લોકોને કોલ. દે બીજા ન કોન્ટેક ના હોય ને તો મને ખાલી કેજ હું કરી આપીશવું. તો મેં કીધું જેટલાના છે એટલાને વાત કરું એવું. તો મારી જોડે તારો નંબર હતો તો મેં તમને કોલ કર્યો. હલો હલો